હ, બોલોઓ. એકદમ મજામાં, તમે કેમ છો?
હું એ બવ મજામાં, આજ તો સવાર માં ઉઠી ને ત્યારે મને. ખબર નય, પેટ માં એટલું બધું દુખતું, એટલું બધું દુખતું. મેં કવ ઉઠતા વેત, કેમ આમ થયુ, પછી મને યાદ આવ્યું. કે કાલે રાત્રે ભજીયા ખાધા છે. ભજીયા ખાવ ને, મને ભાવે બહુ એટલે ભૂખ કરતાં. ત્યાં બે ચાર ભજીયા વધારે ખવાય જાય, અને જે ગેસ થયો છે મને. તો સૌથી પેલા ચાને, બદલે મેં સીધું અજમાનું પાણી ગરમ કર્યું. અને અજમો, ચોળ અને ગાળી અને હું પી ગઈ. અને અડધી કલાકમાં તો મને એવી ઓડકાર આવી ગયા કે, હાશ થઈ ગયું. તો મને વિચાર આવ્યો કે, આપ. ઘરના આપણે એમ થાય રસોઈ કરતી હોય, બધા મસાલા નાખે. પણ એ મસાલા મસાલામાં જ કેટલા ઔષધીય ગુણો છે. એક એક મસાલા તમે જુઓ, અજમો જુઓ તો, તમને ગેસ બેસાડી દે. જીરું જુવઓ તો, તમને તમારું પિત્ત સમાવી દે, ધાણી જુઓ તો એ ઠંડી એકદમ તમને ગરમી થઈ ગયો, શરીર માં તો ધાણી તમે ખાવ પલાળીને ચોળીને ખાઈ જાવ, તમારી ગરમી સમાવી દે હળદર. તો એન્ટીસેપ્ટિક નું કામ કરે, તમને કંઈ વાગ્યું હોય. ત્યાં તમે ચોપડો તો ઘા રૂઝાવી દે, પીવો તો, અંદર તમને કફ મટાડી દે. કેટલું કેટલું પણ? મસાલાઓમાં કેટલી કેટલી તાકાત છે? આ દરેક સ્ત્રીને કદાચ ન ખબર હોય આજની. હું તો મારી દીકરીને બધું શીખવાડી દઉ, હું કદાચ તું રસોઈ નહીં કર ને તારે. તારા ઘર માં કૂક રાખીશ તો ચાલશે, પણ રસોઈના મસાલા વિશે તો તારે જાણવું જ પડશે. કારણ કે, તને ડગલે ને પગલે, આ મસાલા કામમાં આવવાના છે. મેને એક એક વસ્તુ બતાવી કે, જો આ હળદર હળદર શું કામમાં આવે? તો હળદર મસાલામાં તમે શાકભાજી માં નાખો. તો કલર પણ સરસ આવે, એનો સ્વાદ પણ હોય છે. અને એનો ગુણ પણ હોય છે, તો ગુણ મમ્મી હળદર ન કઈ ગુણ હોય. મેં કીધું હા. તને આંગળી માં કટ થયો તો, થોડાક દિવસ પેલા યાદ કર મેં શું ચોપડ્યું તું? તો કે હા, મમ્મી તે મને આંગળી ઉપર હળદર ચોપડી તી. ભાઈ તને કેટલી પાકણી માટી છે, તને તરત પાકી જાય છે, બધું પણ હળદર ચોપડી તો તને સેપ્ટિક ન થયું ને, ત્યાં મન કે, હા મમ્મી મને તરત મટી ગયું તું. અને એની એ હળદર તને શરદી થઈ હોય, અને હું બે-ચાર દિવસ તને દૂધમાં ગરમ દૂધમાં હળદર પાય દવ તો, તને કફ બધો મટી જાય છે. આપણે તો એસ પેલી દવા નથી, એલોપેથી ની દવા નથી, લેવી પડતી. હા, મમ્મી સાવ સાચી વાત, પછી એની પછી નુ એને બતાવ્યું, ધાણા જીરુંન ધાણા ને, જીરું બે શાકભાજીમાં તમે મરચું નાખો, તો મરચું તીખું અને ગરમ તો ઈ તિખાસ સાભવા માટે આ ધાણા જીરું હોય. ધાણા જીરુંનો સ્વાદ પણ ખુબ સરસ હોય અને એનું ગુણ તો શું ગુણ? તો કે મરચાની તીખાસની તમને નડવા ન દે એને ઈ ઠંડક આપે તમને એટલે તીખાસ મરચું તો તમને અગ્નિ તમારો અ જઠરાગની પ્રદીપ્ત કરે મરચું. ઈ જઠરાગની પર પ્રદિપ્ત કરે સાથોસાથ ગરમ પણ પડતું હોય. પણ સામે ધાણા જીરું એનું સામક બની જાય. તો એને થયુ કે લે મમ્મી તને આવી બધી ખબર પડે. તમને આવી આવી મમ્મીઓને આવી જ ખબર પડતી હોય હિંગ હિંગ તો તમને ખાવ તો તમને ગૅસ નો થવા અને પેટમાં તમને દુખતું હોય ને તમે અ નાભીની આજુબાજુ જો હિંગ ચોપડી દો તો તમારો બધો ગેસ બહાર નીકળી જાય. તો એક એક મસાલાનું આટલું મહત્વ છે તમે શું કહો છો તમને ક્યાં ક્યાં મસાલા વિશે ખબર છે?
હું મારી વાત કરું ને તો મારા ઘરે તો એવું જ હતું કે નાનપણ થી અમે ત્રણ ભાઈ બહેનો અને અમે ગામડામાં ઉછરેલા અને મારા પપ્પા જે હતા. એ આયુર્વેદિક ડોક્ટર હતા એટલે ઘરમાં નાનપણથી જ એલોપેથીની દવાની તો વાત આવતી જ ના હોય કે લાઈક એ લેવાની જ નહી કઈ પણ હોય તો ઘરના જે મરી મસાલા છે એનાથી જ રોગ જે છે એને દૂર કરવાની કોશિશ કરવાની અને એ દૂર થઈ પણ જાય. હા તમને વિશ્વાસ ખાલી હોવો જોઈએ અલા અમારે તો એવું હતું કે નાનપણથી જ પપ્પાએ બધું જે સમજાવેલું એટલે એ ગળથુથીમાં આવી ગયું એવું કેહેવાય ને એના જે એવું કામકાજ હતું. કે હવે અમે ત્રણેય મોટા થયા છીએ અત્યારે તો પણ ઘરમાં આવી રીતે તમે જે કીધું એવી રીતે નાની મોટી કઈ પણ વસ્તુ હોય શરદી થઈ છે તો આદુ કે હળદરનો હળદર ને દૂધમાં નાખીને પી લો આદુનો કાળો કાળો બનાઈને પીલો મરી મસાલા નાખીને એવી રીતે એટલે રસોઈના અ આપણા રસોડામાં જે મસાલા છે ને એ દરેક મસાલાનું એક તો ઔષધીય ગુણ છે જ મિનિમમ એક તો ઔષધીય ગુણ છે જ. શિયાળામાં જે આમળા આવે છે. આમળા એટલે વિસ વિટામિન સી નો સ્તોત્ર પણ વાળ અને શરીર માટે એટલા જ ઉપયોગી. લસણ લઈ લો ડુંગળી લઈ લો લસણ અને ડુંગળી આમ તામસિક પણ એમાં એન્ટી ઓક્સિડેન્ટ તત્વો જે રહેલા છે. એનાથી શરીરને ઘણો અ ફાયદો મળે છે. ડુંગળી છે અરે લસણ જે છે એ અત્યારે હવે તો એવું થઈ ગયું કે લસણનું પેલું પાણી બનાઈને લોકો વેચવા માંડ્યા છે કોલેસ્ટ્રોલ માટે સારું છે આમ છે તેમ છે. એટલે ઈ રસોઈમાં લસણનો પણ આપડે ગુજરાતીમાં સ્પેશિયલ વા વ્યાપક ઉપયોગ થાય છે અને હૃદય માટે ખુબ જ સારું લસ લસણ ફુદીનો કોથમીર એ એકદમ ઠંડા અને એનાથી પચવામ ફુદીનાને જોવા જાવ તો તમને એ પાચન ક્રિયામાં સારી મદદ કરે. સાથે સાથે જે બીજા મસાલા છે એનો આપડે મુખવાસ તરીકે ઉપયોગ કરીએ છે. હવે તો અળસીનું અ વધારે વધી ગયું છે ઓનલાઈન બધા એમ કે છે કે આ ખાઓ ના ખા ખાવો જે આપણે નાનપણથી મારા મમ પપ્પા તો ઇનફેક્ટ પહેલેથી જ હતા કે આવી રીતે બધું. ખાવાનું. વરિયાળી જે છે એ એકદમ ઠંડી તાસીર અને એલચી સાથે તો આપડે મુખવાસ માં સપોઝ એ બંને ખાઈએ છે ઘણાને લોકો ને નોર્મલ કોઠુ ખરાબ હોય છે તો ઓડકાર ખાય ને તો પણ વાસ આવતી હો છે એમને એમ મોઢામાં વાસ આવતી આવતી હોય છે તો એ લોકો રેગ્યુલર વરિયાળી કે લેલચી મોઢામાં નાખે તો એનાથી એ એમના એ મોઢાની વાસ પણ જતી રહેતી હોય છે. પછી લીમડો જે છે ખાવાનો મીઠો લીમડો એ પણ અ શરીરમાં એની જે એનો એના રેસા જે હોય ને એ ખાઈએ તો ઘણા છોકરાઓ નથી ખતા મારી દીકરી દીકરી જ નથી ખાતી લીમડો જો આપડણે ક્યાંય નાખ્યો હોય ને તો સાઈડમાં કરીને પછી બીજું જ ખાઈ જમવાનું. પણ લીમડું જો શરીરમાં જાય ને તો એની અંદર રેસા હોય છે. એટલે આપણા જઠરમાં જે પણ ચોટેલો ખોરાક હોય ચામડીમાં એ બધો અંદર જઠરને ક્લીન કરી નાખે છે. એટલે આવા જે પાંદડાઓ છે એ પણ ખાવા ખૂબ જરૂરી છે.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
એટલે એ રીતે મારી દ્રષ્ટિએ જોવા જાવ ને તો આમ ક્યાંય ડોક ડકરની પાસે જવાની જરૂરત નથી આપણા ઘર આપણા ઘરના રસોડામાં જ એ બધા ઔષધીય ગુણો રહેલા છે. બધા બધા જ મસાલામાં કે તમને એ તમારી શરીરને સાજા કરી દે શું કેવું છે તમારું?
સાવ સાચી વાત કરી હમણાં મેં ઘણા વખત થી મારું શરીર થોડું મારું વજન વધારે છે. મારું છ્યાસી કિલો વજન છે. તો ડોક્ટરે કીધું કે બેન તમે શરીર તમારે ઉતારવું પડશે એમણે મને દવાઓનું લિસ્ટ આખું બનાવી દીધું. હું તો જોઈ રહી કે આટલી બધી દવાઓ મારે ખાવાની. અને પછી એ દવાઓ પાછળ એના પૈસા કેટલા થાય. હું તો ઘરે આવતી રહીને પછી ડોક્ટરને કીધું હા હું બરોબર નિયમિત દવા લઈશ. ઘરે આવતી રઇ ને મેં વિચાર્યું પછી મારા હસબન્ડ ને પૂછ્યું કે આ જુઓ જોઈ એને કઈ કઈ દવા શેની માટે લકહી છે તો કે આ તારું વજન ઉતારવા માટે તારી ચરબી ઓગાળવા માટે. તારી ભૂખ થોડીક ઓછી થાય એના માટે. મે કીધું અરે બાપરે ભૂખ ઓછી કરવા માટે ની દવા હોય મારો ખોરાક તો એટલો બધો છે નહી. તો પછી મેં વિચાર્યું તો મારે હવે ખોરાકની માત્રા બદલાવી પડશે અને સૌથી પહેલા મેં સૂટ ચાલુ કરી સવારમાં. કે સવાર માં વહેલી સવારે સૂટ ખાઈ જાવ એટલે મને વાયુ ન થાય ગેસ નો થાય ગેસથી શરીર ખૂબ ફૂલી જાય. તો ચા પેલા હું સૂટ પી લઉ. એટલે મને હમ્મ નાસ્તાની ભૂખ લાગે થોડીક વાર પછી તો થોડીક વાર પછી જયારે નાસ્તો કરું એ નાસ મારી પાચન શક્તિ નબળી હતી. તો નાસ્તો કરું એ મને પચે નહી તો નાસ્તાની સાથે હું બે આદુ ના ટુકડા ખાઈ લઉ. એ મારો ખોરાક પચાવવાનું કામ કરે. નાસ્તો કર્યા પછી ઘરનું કામ ચાલુ કરી દો ફટફટ ફટફટ કરતા અને જમતા પેલા એ પાછા આદવના બે ટુકડા ખાવ અને જમીને હું વરિયાળી અને એલચી તમે કહ્યું ને ઈ બે પચવાનું પચાવવાનું કામ કરે. અને ઠંડકનું કામ કરે એસિડ રી ન થવા દે વરિયાળી જમીને વરિયાળી અલચીનો મુખવાસ ખાવ બપોરે ચા નાસ્તા પહેલા થોડી મેથી ક્રશ મેમ અ અ મીઠા વાળીને એવી શેક ને મુખવાસ જેવી રાખે છે. ચા નાસ્તો કર્યા પછી મેથી નો મુખવાસ ખાઈ જાવ. તમે લીંબુ ને મીઠામાં પલાળી ને મેથી શેકી નાખો. એવો સરસ એનો મુખવાસ થયાલ છે સેજ કડવાટ પણ હોય તો ઈ તમારા પેટમાં ક્રરમ ના થવા દે અને રાત્રે સુતી વખતે હું જીરું, મેથી, અળસી, અજમો ચારેય વસ્તુ પલાળી અને વરિયાળી પાંચ વસ્તુ પલાળી દો અને સવારે એજ પાણીમાં હું એને ક્રશ કરી નાખું અને થોડું ઉકાળી અને પાણી હું ઉઠતાં વેત પેલું ઈ પિજાવ. તો આ બધું મને ધીમે ધીમે ધીમે ધીમે મારી અ ફેટી લીવર મારુ થઈ ગયું તો તમારી ધીમે ધીમે ચરબી ઓગાળવા માંડે. અ છ્યાસી માંથી મારું બ્યાસી કિલો વજન તો લગભગ એક મહિનામાં થઈ ગયું મારું. કેટલો સરસ કહેવાય. કે મારે એક મેં દવા નો લીધી ઈ પૈસા તો બચી ગયા મારા અને મારા શારીરિક શક્તિ બચી ગઈ બધી ખોટી દવા ખાઈ ને જે સાઈડ સાઇડ ઇફેક્ટ થાત મને બધી એમાંથી હું બચી ગઈ અને મને એટલો સરસ ફાયદો થીયો છે. કે મારી એસિડિટી મટી ગઈ મારું શરીર ધીમે ધીમે હળવું હજુ પાતલી ના દેખાવ પણ અંદર થી હું હળવી થઈ ગઈ. ઉભી થઈને તરત કામ કરી શકું છું. કામ મારે માટે હું બધાને બેઠી બેઠી પાણી માંગતી તી એવું માગતી બંધ થઈ મારી જાતે જ પાણી લેવા જાવ મારી જાતે જ બધું વાંકી વળીને વસ્તુ ઉપાડું. તો એ બધું હું હલન ચલન થયું એને લીધે મારું શરીર ઉતરશે. તમે કયો બેન આ કેવી સરસ વાત થઈ ગઈ તમારે આન માટે શું વિચારવાનું છે?
બો જ સાચી વાત છે તમારી નય તો નોર્મલી અત્યારના ફાસ્ટ લાઈફમાં શું છે? કે વજન તો એકચુઅલી મારું જેવું કેવા જાવ ને ત મારી ઉંમર સુડતાલીસ વર્ષની છે ને મારું વજન પણ એક્યાસી કિલો જેટલું તો થઈ જ ગયું છે. એમ કેવાય કે હવે લગ્ન થઈ ગયા દીકરા, દીકરી દીકરી એમની રીતે કામ કરે છે મારી દીકરી જે દસ વર્ષની છે તો હવે એનું સ્કૂલ નું જે છે તો મારું પોતાના પર ધ્યાન થોડું ઓછું થઈ ગયું. પછી મારી ફ્રેન્ડ જે છે ખાસ ફ્રેન્ડ એને મને કીધું મારે એને સાથે શેર થાય વાતો તો મને કેય વજન ઉતાર થોડું સારું લાગે ની આ બધૂ. પોતાને જ તકલીફ પડે ટૂંકમાં કામ કરવામાં. એટલે પછી ધીરે ધીરે મેં તમને જે કીધું ને એ પ્રમાણે જ ઘરના જ મરી, મસાલા છે કે એક તો જીરું, અજમો વરિયાળી પછી કલોંજી અને મેથી આ પાંચેય વસ્તુઓ સરખી ભાગે લીધી. આળી માળી એને શેકી નાખીને એનો પાવડર બનાવી નાખ્યો છે અને સવારે સાંજ એ પાવડર નયણા કોઠે અ ગરમ પાણીમાં હું લઈ લઉં. એને હજી થયું છે તો પંદર વીસ દિવસ જેવું જ થયું છે પણ હા તો બી પોતાને મારું વજન ઉતર્યું છે ખાલી દોઢ બે કિલો જેટલું પણ આમ શરીર ને આપને હળવાસ અનુભવાય કે ના કંઈક થોડુંક ઓછું થયું છે એવું ફીલ થાય એમ. એ રીતે જે મરી મસાલા છે ને એ ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે કોલેસ્ટ્રોલ માટે અને અત્યારને તો જમાનામાં જો હમણાં અત્યારની જે લાઈફ છે એમાં બધાને મેનોપોઝ નો પ્રોબ્લેમ ઘણો વધી ગયો છે પહેલાના જમાનામાં શું હતું એક સાથે ખૂબ એવે એટલે આમ મોટો પરિવાર હતો. તો એમાં આ બધું ક્યાંય ખ્યાલ આવતું જ નતો કામમાં એટલા વ્યસ્ત હોઈએ અને શરીર પણ એ એટલું જ સ્વસ્થ હોય એટલે એ બધી ઇફેક્ટ દેખાતી પણ નથી અને ઇવન થતી પણ ન અને અત્યારે તો શું છે ન્યુક્લિયર ફેમિલી થઈ ગયું છે એટલે હવે એકલા હોઈય મારા મારી કેસ માંગ વાત કરું તો મને પણ અત્યારે અમુક વસતે ક્યારેક ફીલ થાય કારણ વગર બેઠા બેઠા હું રડી લઉ. પીરિયડ નો ટાઈમ આવે ને હજી કેય આવતું હોય ના આવતું હોય ત્રણ ચાર દિવસ આગા પાછા થઈ જાય આવે ના આવે એ બધું તો ત્યારે પણ મારી માનસિક સ્થિતિ ઘણી ખરાબ હોય કે ગુસ્સો આવી જાય છોકરીને ગુસ્સો કરી દઉં હસબન્ડ સાથે એમન એમ વાત કરું એટલે એમને ખ્યાલ આવી જાય કે આ બેન ન મૂડ બરાબર છે ની એમ. એટલે એ ટાઈમમાં મેનોપોઝમાં બી તમે જે ધાણા જીરું ની વાત કરી ને એ એન્ટી ઓક્સિડન્ટ એવી રીતના ખનીજો આપે છે ને આપણને એટલે એ મને ખ્યાલ ખરો. એટલે ઈ મેં લગભગ દોઢેક મહિના થી એ પણ ચાલુ કર્યું છે કે એ બંનેને સરખી માત્રામાં લઈને રાત્રે પલાળી નાખવાનું અને સવારમાં એને પાંચ-સાત મિનિટ ઉકાળી અને એ ગાળી ને એ પાણી પી લેવાનું. તો એનાથી શરીર અને મનને ઘણો ફરક પડે છે. જીસ સ અહ કુદરતી ક્રિયાઓ છે શરીરની જે થવાની છે એ તો થવાની છે ઉંમરની સાથે સાથે પણ આપડે મરી મસાલા ને લઈને જો શરીર માં થોડુંક આટલું ધ્યાન રાખીએ ને સાવધાની રાખીએ ને તો મોટા-મોટા રોગો માંથી આપડે બચી શકીએ છીએ. સાચું કયું ને મેં?